હ હલો.
હા
આવે છે હા આવતો છે.
હમ્મ હુ
અહીંયા સવાર ના હારુ ટિફિન ના સારું કરતી છે.
કેમ નોકરી કરે એટલે?
નહી આ તો પપ્પા ના હારું હે
હા
સાંજે શાકભાજી સવારી મૂકે પછી સવારે બનાવાનું જ રે એમ
બરાબર અ ખેરગામમાં કઈ સાઈડ ના
કોની હાથે આવે?
એટલે અમે તો અમારે દોસ્તાર ને લાવવા હતા અમારે હા સાડા આઠ વાગે બાજૂ
ચાર રસ્તા ચાર રસ્તા ની આબાજુ ઉપર ના આવે જાય.
મમ્મી ખબર કે, જાય છે. મમ્મી
નહીં તે બાજુ નહીં નઈ આ ચાર રસ્તા ખરા કે નહી?
હમ્મ
ચાર રસ્તા ની પેલ્લા આવે.
બરાબર. એટલા ખેરગામ પડે તે તેથી ચાલતા હ જંગેન તેગે તો
હા, વલસાડુર ખરા તે હે.
હમ્મ, હમ્મ ખબર પડી મને. હું કરે તો આપડે, બી એડ માં હું કર્યું એ એડમિશન થિયું કે?
હા, કાલે ખબર પડે હે. કાલે પરમ દિવસે.
કે મેરિટ પડવાનું એટલે કે પહી એમાં મેરિટ ન કઈ ને મલે ને રાઉન્ડ પડે.
હા.
તે નંબર લાગી જશે?
લાગ જાય હૈ. ખબર નહી અવે.
હમ!
તમે હુ કર્યો હમને?
મેં તો પીટીસી માં ફોર્મ ભરહ્યું છે.
હા! કઈ જગ્યા?
મેં કે? અહિયાં વારી વલસાડ. તો હમણા તો ઓનલાઈન ફોર્મ ભરવાના છે રે.
હા!
એટલે અમને ખબર હું ભાવું છે તે.
એટલે ભરીતા આવી, કરતા ના બધા બો આવલાવતાા બધા.
હા!
એટલે. અને ખબર લાગે કે નહી. લાગે બી જગ્યા પછી, લાગીાયી કઈ નઈ. કેમ કે અમ ને પીટીસી. માં હોય, પેલો એની ભરતી બહુ પડવાની છે. પીટીસીની
હા!
એટલે પીટીસી કર લાકે એટલે સારું એમ. બી એડ કરતા એમ. તો બારમાં પછી થાય ન એમ?
હા!
એટલે. કંઈ નહીં. બ મે તો ચલો કરી મુંકુ અવે.
હા!
એટલે. તે કાલેમાં એકદમ આપવા જના છે. જોઈએ હવે હું છાટું સટી.
ધૃતિ હું કરવામાં? ધ્રુતિ ધ્રુતિ.
ત્રુટી પીએડી કરવાની
તો હમણા એની તૈયારી કરે.
એ કે હમડે પેલું વરી કાલે એક્ઝામ આપવા જાના અમે એ બી જાની એટલે.
હા.
તું બી જા એટ બ ફોન માર્યો કે એટલે એમ સારું.
હા.
તો હીજાજેટું નાનહી પાડતી.
હમ.
હલો જાદે ટું એમ કે નાનહી પાડડતી.
હારે.
એટલે.
તમારી ઉપર કોઈ પર બનાવેલા કે નહી.
અમને તેરીસ મળરલી લે પના મેમે તો ત નની જાના ડબી પાણા.
હમ.
આમા તો થોડાક દિવસ માં ચાલુ કેમ તો એટલે નહિ મેડ પડે.
હમ.
અલે જીના કરતા.
હા બી ચાલુ થઇ જવાનુ પણ.
તો અમાર ક્યાં ચાલ થાય કે ખબર પડી ગયા તમને.
આજે છેલ્લી તારીખ. ફોર્મ ભરવાની
કોઈ આપડા ક્લાસ વાલા ભરવા ના કે.
કોઈ ની
આલઆ બી એડ નું?
નિષ્ઠાશે મરી હતા.
હે?
નિષ્ઠા
નિષ્ઠા સે કોલી?
હા
પેલી એ તો કતા ભય રું એ આધાર કાર્ડ કીજું ક મોકલો આધાર. કાર્ડ ને આધાર કાર્ડની મને કાલે જરૂર છે બીજું કઈ ની. કાલે તો આધાર કાર્ડ લે જવાનો. કા તો પાન કાર્ડ હું લઈ જવાનું થાય? પાનકાર્ડ લઈ જવાનું ચાલે. એટલે ને ફોટા ચિપકાવવાના છે બે.
હમ હમ
ઈ ત ફોટા તમે ચિપકાવી દેવાના ઇજ એટલે બસ આટલું જ જોયએ છે. પાનકાર્ડ ને બંને લઈ જ જાવા પણ હું કે ઈ જે માંગે તે. આપી દેવાનો પાસપોર્ટ સાઈઝના નાના ફોટા નથી પેલા જે આપણો આવે છે રેગ્યુલર તેજ છે ચાલેને? નોટ હમજી હું કે એ કપડાં ને કઈ ખબર કે એમાં હું પહેરવાનુંને બધું કઈ?
કાઈ ની કાનમાં ને નુલી પેરી જવાની.
હું કઈ?
કાનમાં નાની ઓલી પેરી જવાના ઘડિયાળ ને એવું કઈ હોય.
ઘડિયાળ ને એવું કંઈ નહીં?
હમ
પેલું કડાને કે બી કરાયેલું કડા ને એવું કઈ બી કરાઈલે.
હા હા
બરાબર. હહ બરાબર સે. બુટીનો વજન કઈ જાને દી તો ખબર એટલે તુ હે આઈપીતી કોઈ એક્ઝામ?
હા
હલો
હા પેલી
આલિયા
હા
એતો આમાં હું પેલુંમાં હું પેલું આન્સર આપણેે હાચો કરવાનું તેમાં હું કરવાનું?
આન્સર ટીક કરીને પછી સબમિટ કરવાનું
હા
એવું કરવાનું.
આનસર ટીક કરીને કયા કરવાના આન્સર ટીક કરશે તો ગ્રીન કલરનું કે બ્લુ કલરનું? હે?
બીજો પ્રશ્ન હવે.
તો કયા કલરનો આવે એમ આપડું પેલું એમ આપડે એકદમ ક્લિયર કર્યો હે તેમ.
એતો ટીક થઈ જાય. ગોળ રાઉન હે તેમાં ગ્રીન કલરનો રાઈટ થઈ જાય.
ક્યા કલરનું?
ગોળ એમ રાઉન્ડ હોય તેમાં ગ્રીન કલરનું રાઇટ થઈ જાય એમ.
હા તે બસ તેજ રહેને એબીસીડી આવે હે ને.
નાં એબીસીડી ની આવે આમાં.
તો.
ખાલી બોડ ચાલે આવે ના
તેમાં ગમે તે આપણે કરવાના હને.
હમ્મ.
બરાબર છે ને કઈ ફાર્મ જેવું પછાડી સેટે હોય તેમાં હું ભરવાનું ભરી લે જવાનું કે.
એવું કઈ નહી.
એ લોકો જ કરે બધું ખાલી ખાલી આપડે જો ડાબા ની ફિંગર પ્રિન્ટ મારવાની ને આલુ આ પેલું ફોડા બસ એટલું જ ને.
હા પેલુ ફિંગર પણ એ લોકો મારા
છું છું છું છું શું કે. હા. બહી રોજ આવવી તું.
હા.
બી એ એમ એડ કરવાની આગળ તો.
હા એ ત પહોંચીને ગેલી અમદાવાદ.
મેં કીધું ચાલ સારું વારી પી એચ ડી માં સારું પડે એમ કરવાનો હોય એમ એડ કરે તો.
હા.
એટલે એટલે મારા બી એટલ જ આવેલા. હમ્મ એટલે અમુકમાં જેટલા પૈસા તેટલા ઉપરથી આવી ચાલ. હમ્મ નહી આ અંદર લખેલા લેતા હ મને લાગે. એટલે. હું કરે તો બીજું.
હમણાં તો કેઠ જાય પછી ઘેરે જ કઈ. કઈ જવાબ કે એવું નહિ કરે કે. મારો નાવુ હાલો. હલો હલો.
હલો.
કોઈ નોકરી નો કરે કે ઘેરે?
ઘેરે જવડી.
હમ્મ. ચલ હારુ પહેલી ને હું કેય આ લો પાયુસી લોકો બી કરવાના બીયડ તો ઓય.
હા એવું કે.
એ લોકો કહેતા હુતા હવે નહી ખબર.
હા મે ગ્રુપમાં મૂકેલું કોઈ કરવામાં કોને
ચાલુ રાખજે હા.
હલો. ઓય પેલું ખબર કે આપડે પેલું હલો હલો. તે આપડે સાયબર વાળું આપડે કઈ એક્ઝામ આપેલી ખબર સર્ટિફિકેટ વાળું સર્ટિફિકેટ આપ્યું જ ને આપડા ને પર ડર ડર પેલા સેમ ના લઈ લીધા હજાર હજાર રૂપિયા.
એ તો તે મેં વિચારતી છે પછી એખા દિવસે બધા ને જાઉં ને પછી કે હું.
ઓય તેજ તો હોય આ તો પેલું પૈસા લઈને પાહિ ની આપે એવું થોડી ના ચાલે. પેલા સરે પેલા જે આહીર સર છે પેલા ખબર કે અંદર તાં. પેલા નામ હું તને કલું ટાઈલ તે તો ની પેલો બીજો સર છે તે આપણા ને આપણુ રિઝલ્ટ આપતો શે તે. તે સર એ કે કે એ લોકોને આપવા કધલું. તો એ લોકો ને ના પાડેલી કેમ કે એ લોકો પૈહા લીધા તો પહી એ લોકોનુ હું કામ કઈ બી એવુ તો ઠીક. જવાબદારી કોણ લે. એટલે ઓફિસમાં આવી તો ગેયલા છે પણ એમ કે હવે બધું પૂરું થા પહી બોલાવે એમ કેતા હુતા. હવે ની ખબર આપે હે કે ની આપે તે બી ની ખબર એનકે અમને એટલે કોઈ. જવાબદારી ની લે ઓફિસવાળા પૈસા ખાદલાશે એમ. એટલે અનેની ખબર હું થઠાપું છ કોઈ એક દિવસ તો બર જાત પર આટલા પૈહા લઈને પહી એ લોકો આપ આપુ જ પડે કે ન હું કે એવુ હોય તો ની લેવાનું હું કે હાચી વાત હમ્મ કોઈના ખોટા પૈહા લેવાનું કામ એ લોકોને.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
એટલે.
હા છે. મેળ બીજું કામ કરવાની છે આજે.
ચાલ ઓય ઓભી રેને ને મેં કરી જોમ મારું લાગે કે નહી લાગે તે.
હા.
હા ન ચાલ.